હલો
મારો અવાજ આવે છે?
હા
હા તો આજે આપણે રમતગમત વિશે વાત કરવાની વાત કરવી તી તો મારા માટે તો જે રમત ગમત માત્ર મનોરંજન માટે નથી પરંતુ, જે માણસના સંપૂર્ણ વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. આજના સમયમાં લોકો અભ્યાસ, નોકરી માટે, મોબાઈલ માટે એટલા વ્યસ્ત થઈ ગયા છે કે શારીરિક પ્રવૃતિ માટે સમયજ કાઢ નથી પરંતુ જો આપણે રોજ થોડો સમય કોઈ રમત રમીએ શરીર તંદુરસ્ત રહે અને મન પસંદ રહે તો જીવનમાં નવી ઉર્જા અનુભવાય. રમત ગમત આપણને જીવન જીત અને હાર બંને વિશે માહિતી સ્વીકારવાનું જે બળ આપે છે. ઘણી વખત લોકો માને છે કે રમત ગમત નો હેતુ માત્ર જીવતાનો છે, પરંતુ જે હકીકતમાં રમત કરતો સૌથી એક મહત્વનો હેતુ એક વ્યક્તિના સ્વભાવ અને વ્યક્તિનો
એકદમ રાઈટ વાત છે તો તારી વાત સાચી છે. જ્યારે નાના બાળકો મેદાનમાં દોડે છે, ક્રિકેટ, ફૂટબોલ, કબડ્ડી, કે ખો ખો જેવી ગમે તેવી રમત રમે છે. તેમનું શરીર મજબૂત બનતું હોય છે અને સાથે સાથે ટીમમાં પણ કામ કરવાની ભાવના પણ છે. રમત દરમિયાન દરેક ખેલાડી એકબીજા થી મદદ કરે છે નિયમોનું પાલન કરે છે અને શિસ્ત પણ‌ જાળવે છે આ ગુણો પછી જીવનના દરેક ક્ષેત્રમાં કામ આવે. જેથી રમતગમતને શિક્ષણ જેટલું જ મહત્ત્વ આપવું જોઈએ.
હા વરસાદી ભારતમાં પણ રમત ગમત ને શિક્ષણ જેટલું જ મહત્વ આપ છે આપણા દેશમાં જે ઘણી રમતો ખૂબ જ લોકપ્રિય છે જેમકે ક્રિકેટ લગભગ દરેક ગળી અને ગામમાં રમાય જ છે પરંતુ તેની સાથે હોકી, કબડ્ડી. ખોખો, બેડમિંન્ટન, વોલીબોલ. જેવી એ ચેસ અને જેવી રમતો ખૂબ જ મહત્વની છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જે ભારતીય ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે. અને સિદ્ધિ મેળવે છે જ્યારે કોઈ ખેલાડી દેશ માટે મેડલ જીતે. ત્યારે માત્ર એ વ્યક્તિ નહી પરંતુ આખા દેશનું ગર્વ બની જતું હોય છે. રમત ગમત દેશનું નામ વિશ્વમાં ઉજ્જવળ બનાવી દીધું. પણ એક શક્તિશાળી માધ્યમ દ્વારા બનાવીયું છે શું કેવું.
એકદમ રાઈટ વાત છે રમતગમત ન સૌથી મોટો ફાયદો એ પણ છે કે તે શરીરને સ્વસ્થ રાખે નિયમિત દોડવું પસંદ કર અથવા કોઈ પણ રમત રમવાની. હ તો હૃદય મજબૂત બનતું હોય છે. શરીર ની શક્તિ વધતી હોય છે અનેક બીમારીથી વધચી શકાય. આના સમયમાં ઘણા લોકો લાંબા સમય સુધી કોમ્પ્યુટર કે મોબાઈલ સામે બેસીને કામ કરતા હોય છે. આવી સ્થિતિમાં રોજ થોડો સમય રમત ગમત માટે ફાળવવામાં ખૂબ જરૂરી બની ગયો છે. સ્વસ્થ શરીર વગર કોઈ પણ વ્યક્તિ. લાંબા સમય સુધી સફર કરી રહી રહી શકતો નહીં.
હા વાત સાચી મને તો એવું લાગે છે કે રમત ગમત વિદ્યાર્થી મારે. ખાસ કરીને ખુબ જ જરૂરી છે ઘણા લોકો વિદ્યાર્થીઓ આખો દિવસ. માત્ર અભ્યાસ જ વ્યસ્ત રહે છે. અભ્યાસ ન મહત્વ પરંતુ તેનો શરીર અનેને તાજગી આપવા માટે. ટે રમત ગમત એટલી જ જરૂરી છે જો વિદ્યાર્થી રોજ. થોડો સમય રમત માટે કાઢે અને તેનું ધ્યાન યાદ શક્તિ અને આત્મવિશ્વાસ. મા જે વધારો થાય ખૂબ જ મહત્વનો છે. તેથી શાળા કોલેજમાં રમત ગમતને પ્રોત્સાહન આપવું ખુબ જ જરૂરી બની ગયું છ. આજના સમયમાં.
એકદમ રાઈટ વાત છે તમારી. પરંતુ મને લાગે છે કે રમત ગમત વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને ખૂબ જરૂરી હોય. ઘણા વિધું આખો દિવસ માત્ર અભ્યાસ કરતા હોય તમને જેમ કીધું એ રીતે. શરીર એટલે તેઓ તાજગીથી અને રમત ગમત થી બધુ. જીવન જીવવા માંગતા હોય તો તેમને રમત રમવી જોઈએ તો વિદ્યાર્થી રોજ થોડો સમય. તેનું ધ્યાન અને યાદશક્તિ. તેઓ અને આત્મવિશ્વાસ વધાર વધારવા માટે. તો એ રમત ગમત રમી શકે છે અને શાળા કોલેજમાં પણ. પ્રોત્સાહન આપવું ખૂબ જરૂરી છે.
હમ વાત સાચી તમારી હવે હું એવું કેવા માગુ છું. કે તમે જે રીતે વાત કરી કે રમત ગીત જે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે. એ અભ્યાસ માં વ્યસ્ત રહે છે. તેથી આજના સમયમાં જે રમત ગમત માં કારકિર્દી ની પણ ઘણી. તકો છે જેમ કે ક્રિકેટમાં કારકિર્દી, ફૂટબોલમાં કારકિર્દી બનાવી શકો. પછી માત્ર ખેલાડી તરીકે જ નહીં પરંતુ કોચ. ફિટનેસ ટ્રેનર પછી જે. સ્પોર્ટ મેનેજર પછી સ્પોર્ટ જર્નાલિસ્ટ પછી જે. આ નથી ફિઝિયો થરેપિસ્ટ એ એની સ્પર્ધા. મ જે પરીક્ષા હોય છે તેમાં પાસ કરીને આપણે તે ક્ષેત્રમાં કારકિર્દી. મેળવી બની શકીએ છીએ. એટલે રમત ગમત હવે માત્ર શોખ નથી રહ્યો પરંતુ સફળ વ્યવસ્ વસાય અને કારકિર્દી નું એક ક્ષેત્ર પણ બની ગયું છે.
એકદમ રાઈટ વાત છે રમત ગમત માત્ર માણસને સન તંદુરસ્ત નથી રાખતો. શરીર મજબૂત મન શિસ્ત આત્મવિશ્વાસ અને ટીમમાં કામ કરવાની કાળા પણ શીખતો હોય છે. જીવનમાં સફળતા માટે જેટલું શિક્ષણ જરૂરી હોય છે એટલું જ સામે રમત ગમત પણ જરૂરી હોય. દરરોજ થોડો સમય રમત માટે પણ ફાળવવો જરૂરી છે. જીવન તમારે વધુ સ્વસ્થ અને આનંદે જીવવું હોય અને ઉર્જા બનાવી શકાતું હોય.
વાત સાચી તે જે રમત ગમત નું મહત્વ સ્વાસ્થય તેની જે વિદ્યાર્થીઓ પર ઘણી બધી અસરો થતી હોય છે. જે આંતરરાષ્ટ્રીય રમત ગમત અને જે આપણા દેશની જે સિદ્ધિઓ વિશે હવે સિદ્ધિઓ મેળલી છે જ્યારે જે વિશ્વ સ્તરની સ્પર્ધા યોજાય છે ત્યારે લાખો લોક પોતાની દેશના ખેલાડીઓને જે ઉત્સાહપૂર્વક જે પ્રોત્સાહન આપ ખેલાડીને જારે દેશના ધ્વજ લઈને થી મેદાને ઉતરે પછી તેને જે આપણા દેશને જે આપણે જાહેર કરે છે કે અમે મેડલ જીતીએ ત્યારે એ માત્ર પોતાના માટે નહીં. પરંતુ જે સમગ્ર દેશ માટે રમતો હોય છે. તેની જે દરેક જીત જે કરોડો લાખો કરોડે જેની સંખ્યા ના હોય, અમૂલ્ય હોય છે અને એ ગૌરવનું ક્ષણ બની જતું હોય છે.
એકદમ રાઈટ વાત છે. બિલકુલ મારી વાત રાઇટ છે. સાચી છે. કોઈ પણ ખેલાડી એક દિવસમાં ચેમ્પિયન બનતો નથી હોતો. તેની પાછળ વર્ષો સુધીની મહેનત હોય છે. કઠિન તાલીમ પણ હોય છે, શિસ્ત અને ત્યાગ છુપાયેલો હોય છે. ત્યારે બીજા લોકો આરામ કરતા હોય ત્યારે ખેલાડીઓ કલાકો સુધી પ્રેક્ટિસ કરતા હોય છે. પરંતુ ઘણી વખત તેમને ઈજા થાય, હાર નો સામનો પણ કરવો પડતો હોય છે. અને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડતું હોય છે. છતાં તેઓ પોતાના લક્ષ્યથી પાછળ હટતા નથી ક્યારે આ જ કારણ છે કે તે તેમની સફળતા લાખો યુવાનો માટે પણ પ્રેરણા બની જાય છે
હમ વાત સાચી તારી. તારી વાતમાં કંઈ ભૂલ જ નથી. જે એક પ્રેરણા પણ બની જતા હોય છે જે આજના સમયમાં જે રમત ગમતમાં ટેકનોલોજીનો ઉપયોગ પણ ખૂબ જ વધી ગયો છે, ખેલાડીઓને પ્રેક્ટિસ નું વિશ્લેષણ કરવા માટે આધુનિક સાધનોનો ઉપયોગ થાય છે. તમારે કંઈક બેકગ્રાઉન્ડ નો અવાજ આવે છે. જે આપણે વાત કરી કે કેમેરો છે, વિડીયો છે. એનાલિસિસ પછી ફિટનેસ જે ટેકલર અને અન્ય ટેકનોલોજીઓની મદદથી ખેલાડી પોતાની ભૂલો ઓળખી શકે છે. ને વધુ સારી રીતે તૈયારી કરી શકે. જેમ કે, હાલ ક્રિકેટમાં જેમ સ્ટમ્પને બોલ અડે એટલે સ્ટજે આજે સ્ટમપ હોય તેમાં લાઈટ થાય તેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ તેનાથી એ સચોટ નિર્ણય આવે કે આઉટ છે કે નથી આઉટ. રમત ગમતમાં જે કેમેરાનો યુઝ થાય છે. પછી તેનાથી નિર્ણય વધુ ચોક્કસ બને છે, અને પણ વિવિધ આધુનિક પદ્ધતિ નો ઉપયોગ કરવામાં આવે તો ટેકનોલોજી નો એક રમતને વધુ જે નથી કેતા કે વધુ પારદર્શક અને અસરકારક બનાવી શકે છે.
એકદમ રાઈટ વાત છે તમારી રમત ગમતનું શિસ્ત પણ ખૂબ જ મહત્વનું હોય છે. પરંતુ, કોઈ પણ ખેલાડી માત્ર પોતાની પ્રતિભાના આધારે લાંબા સમય સુધી સફળ રહી શકતો નથી. સમયસર પ્રેક્ટિસ કરવી યોગ્ય આહાર લેવો, પૂરતો આરામ પણ કરવો હોય છે નિયમોનું પાલન પણ કરવાનું પણ એટલું જ જરૂરી હોય છે. જો આ આદતો મા રમતમાં જ નહી. પરંતુ, જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે પણ મદદ કરી શકે છે. તેથી રમતગમત વ્યક્તિ ના ચરિત્ર પણ નિર્માણ કરે છે
હા વાત સાચી તમારી. હવે જે હાલના સમયમાં જે રીતે જે ઘણા મા બાપો છે. જે હજુ પણ એવું લાગે છે, કે રમત રમવાથી અભ્યાસમાં જે નુકસાન થાય. પરંતુ હકીકતમાં તો એવું છે કે જો આપણે રમત ન રમીએ તો જે અભ્યાસ અને રમત બંને સાથે સારી રીતે કરી શકીએ તો જે હું એમ કહેવા માગુ છું રમત રમવાથી શરીર તંદુરસ્ત બને. શરીરમાં જે તાજગી આવે તે મન તાજુ રહે. એકાગ્રતા વધી શકે તેથી રમત અભ્યાસની વિરોધી નથી. તો તેની સહાયક છે.
એકદમ રાઈટ વાત છે. આજના સમયમાં રમત ગમત ના કાર દકરીના ઘણા નવા રસ્તાઓ ખુલ્યા છે. ખેલાડી બનવા ઉપરાંત કોચ સ્પોર્ટ્સ સાયન્સ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ફી ટેસ્ટિ ટેનિંગ પોસ્ટ મીડિયા અને રમત ગમત ડેટા અને એનાલિ જેવા ક્ષેત્રોમાં પણ રોજગારીની તકો મળતી હોય છે. એટલે રમવા થવા માત્ર મનોરંજન સાચા નથી પરંતુ એક મોટો ઉદ્યોગ પણ બની ગયો છે.
હમ તમારી એકદમ વાત સાચી. જે તમે વાત કરી કે મનોરંજન એ ઉદ્યોગ ન સાધન નથી જો હવે એવું તો મને તો એવું લાગે છે કે ભવિષ્યમાં જે રમતગમતનું મહત્વ ખૂબ જ પ્રમાણમાં વધશે. શાળાઓ અને કોલેજોમાં આધુનિક રમતોના મેદાનો સારી તાલીમો અને નવી ટેક ટેકનોલોજીને ઉપલબ્ધ થઈ રહી છે જો બાળકો આ નાનપણથી રમત માટે યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળશે તો તેઓ ભવિષ્યમાં દેશનું નામ વિશ્વ ભરેને ગૌરવથી ઉજ્જવળ કરી શકે શું કેવું?
એકદમ રાઈટ વાત છે.
હમ બરોબર.
રમતગમન રમત કમન જીવનની એક એવી શાળા છે જ્યાં પુસ્તકો વગરે પણ ઘણા મહત્વ પાઠ શીખતા મળે છે. રમતમણ મહેનત ધીરજ આત્મવિશ્વાસ ટીમવર્ જેવા અને ક્યારે પણ હ ના માનવી જેવી ભાવના શીખી છે જે વ્યક્તિ રમત પોતાના જીવનનો પાક બનાવવા છે તે માત્ર શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે પણ મજબૂત અને સફળ બને.
વાત સાચી તો હું હવે તમને એમ કઉ છું. આપણે વાત તમે ના વાત કરી કે માનસિક રીતે મજબૂત બનાવે છે. તો હવે હું જે રમત ગમતના ભવિષ્યની ભવિષ્યમાં જે કેટલું મહત્વ આવેલું છે જો રમત રમત રમ તો આજના સમયમાં જે દુનિયાભરમાં રમતગમતનું મહત્વ વધી રહ્યું છે જો આવી રીતે તે વધુ જશે તો એક દિવસ દરેક દિવસ પોતાનું આગળ હમણાં જે યારમાં જે ઓડિયા મેચ છે ક્રિકેટ મેચ પછી જે ફીફા વર્લ્ડ કપ ચાલી રહ્યા છે તેમાં સારા પરફોર્મન્સ દ્વારા વ્યક્તિઓ આગળ વધી રહ્યા છે. સરકારો શાળાઓ કોલેજો અને ખાનગી સંસ્થાઓ જે ખેલાડીઓને વધુ સારી સુવિધાઓ આપવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. આધુનિક સ્ટેડિયમ વૈજ્ઞાનિક તાલીમ ફિટને સેન્ટર અને અનુભવી કોચના કારણે ખેલાડીઓને પોતાની જે પ્રતિભા બતાવી તે ખુબ જ સારી તક મળશે. હવે જો આ જે રીતે જો રમતગમત પ્રોત્સાહન મળતું રહેશે. તો ભવિષ્યમાં વધુ યુવાનો આ ક્ષેત્રમાં સફળતા મેળવી અને આપણા દેશનું નામ રોશન કરી શકશે.
એકદમ રાઈટ વાત છે, એકદમ સાચું કહ્યું તમે પરંતુ આપણા દેશ ગામડામાં પણ ઘણી પ્રતિભાવ છુપાયેલી હોય છે. ઘણા એવા ખેલાડીઓ હોય છે, જેમને ખુબ સામાન્ય પરિસ્થિતિ માંથી પોતાની સફર શરૂ કરવો હોય છે. હોતુ હોય છે, અને પછી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન રાષ્ટ્રીય. રોશન કરતું હોય છે. ઘણી વખત તેમની પાસે શરૂઆતમાં સારી સુવિધા પણ ન હતી હોતી. છતાં તેમણે મહેનત આત્મવિશ્વાસ અને સતત પ્રેક્ટિસ ના બળ પર. સફળતા મેળવતી હોય છે, આ વાત આપણને શીખવી છે, કે સફળતા માટે માત્ર. સુવિધા જ નહીં, પરંતુ મજબૂત ઈચ્છા શક્તિ અને સતત મહેનત પણ જરૂરી છે.
હા જે રીત હા તમે એકદમ વાત સાચી કરી પણ જે રીત. હાલમાં જે છેલ્લા વર્ષોથી જે રીતે આ જે મહિલાઓ. જે ખેલા મહિલા ખેલાડીઓ વધી રહી છે. જો આવું જ થશે તો આપણે આપણા દેશમાં મહિલાઓનું વધુ. પ્રોત્સાહન મળશે, જેના કારણે આપણે મહિલા પણ. આપણા દેશનું નામ રોશન કરી શકે છે. જેના કારણે આપણને ઘણા બધા ફાયદા થઈ શકે છે, હવે જો હવે. પ્રોત્સાહન મળે તેમણે સાબિત કર્યું છે, કે કોઈ મહિલા પણ કોઈ. સામાન્ય વ્યક્તિ નથી હોતી તે પણ ગમે તે કરી શકે છે આ બદલામાં. સમાજને માટે. ખુબ જ મહત્વનું છે, આના વિશે તમારે શું કેવું છે થોડું કહો ને મને.
એકદમ રાઈટ વાત છે. સામે આજના યુવાનો પણ ફિટનેસ પ્રત્યે પણ જાગૃતિ વધી રહી છે. ઘણા લોકો હવે નિયમિત દોડે છે, સાયકલ ચલાવથી જીમ અને યુગ કરે છે અથવા કોઈ રમત. પોતાના જ રોજના જીવનનો પણ ભાગ બનાવે છે, ફિટનેસ માત્ર દેખવા માટે. નહીં પરંતુ લાંબા સમય સુધી સ્વસ્થ અને સક્રિય જીવન જીવવા માટે. જરૂરી હોય છે, જો બાળપણથી જ રમત ગમત ની આદત વિકસે તો જીવન પર તેનો લાભ. ભણતો હોય છે.